યાદો હંમેશા મનમાં ખાસ સ્થાન ધરાવે છે. કારણ કે તે સમયે નિર્દોષ આનંદ અને મસ્તી થી ભરેલો હતો.
શાળા ના દિવસો મિત્રો સાથેની રમતો અને નિરાંતે પસાર થયેલી પળો આજે પણ યાદ આવે છે.
આખો દિવસ રમો વાતા ઓ સમરવી પરિવાર સાથે સમય પસાર કરવો ખુબ ગમતો હતો ને.
દરમિયાન નવા કપડા પહેરવાનો આનંદ અને મીઠાઈઓ ની મજા હજુ પણ ભૂલી શકાતી નથી.
બાળપણ માં ના નાની નાની વાત ખુસી મરી જતી હતી અને કોઈ ચિંતા વગર દરેક દિવસ આનંદ થી પસાર થત તો હતો.
હા અ બાર બન્યા સુંદર યાદો પછી કિશોર અવસ્થામાં આવેલા નવા અનુભવો અને બદલાતી જવાબદારીઓ વિશે પંચત
ચોક્કસ કિશોરઅવસ્થા માં પ્રવેશ કર્યા પછી જીવનમાં ઘણા નવા અનુભવ અનુભવો આવ્યા અને ધીમે ધીમે જવાબદારીઓની પણ સમજ વધતી ગઈ.
એ સમય દરમિયાન અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો ઉત્સાહ રહેતો હતો અને નવા મિત્રો પણ બનતા હતા.
પોતાને શમતા ઓરખ ઓળખવા ની શરૂઆત પણ એ સમયથી થઈ હતી જેના કારણે ભવિષ્ય વિશે વિચારો વિકાસ તા ગયા.
ઘણી વખત નવા પટ નો સામનો કરવો પડતો હતો પરંતુ તેમાંથી મળેલો અનુભવ જીવનમાં ખુબ ઉપયોગી બન્યો છે.
યો કે માણસને મળતું હતું. જેના કારણે આત્મવિશ્વાસમાં પણ સતત વધારો થતો હતો.
કિશોરવસ્થાની વાતો પછી યુવાનીમાં સપનાઓ, લક્ષ્યો અને કારકિર્દી માટે કરવામાં આવતા પ્રયત્ન ની સર્જા પણ કરસ પણ રહેશે.
ચોક્કસ, યુવાની એ જીવોનો એવો સમય છે જે વ્યક્તિ પોતાના સપનાઓ સાકાર કરવામાં સપૂર્ણ સમર્પણ સાથે પ્રયત્ન કરે છે.
આ સમય દરમિયાન નવા લક્ષ્ય નક્કી કરીને તેમને પ્રાપ્ત કર માટે સતત મહેનત અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી બને છે.
પોતાની રુચ અનુસાર ક્ષેત્ર પસંદ કરીને તે્યા કુશળતા ષવવાનો પ્રયાસ કરતા હોય છે.
સફળતા મેળવવા માટે માત્ર પ્રતિભા પૂરતી નથી હોતી, પરંતુ નિયમિત અભ્યાસ અને સતત પ્રયત્ન પણ ખૂબ જ મહત્વનો હોય છે.
નિષ્ફળતાઓમાંથી સી ને આગળ વધવાની ક્ષમતા વ્યક્તિને વધુ મજબૂત બનાવે છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.
હા યુવાનીની સપનાઓ અને પ્રયત્નોની ચર્ચા પછી પરિવારના મહત્વ અને સંબંધોની મજબૂતી વિશે વાત કરવી પણ ખુબ જ રસપ્રદ રહેશે.
સાચી વાત પરિવાર જીવનો સૌથી મજબૂત થાય છે. ત્યાં પ્રેમ, વિશ્વાસ અને સહયોગ દ્વારા મુશ્કેલીઓનો સામનો સરળ બની જાય છે.
હા, પરિવારના સભ્ય સાથે વિતાવેલો સમય અમૂલ્ય હોય છે, કારણ કે. કે સે સંબંધોને વડુ ગાત અને અર્થપૂર્ણ બનાવતો હોય છે.
અને માંગદશર્થી જીવનના અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સરળતા રહે છે અને સમજ પણ વધે છે.
હા, ભઈ બહેન અને અન્ય સ્વજાનો સાથેની મીઠી યાદો. જીવનભર આનંદ આપતી હોય છે અને લાગણીશભર સંબંધો જાળવી રાખતા હોય છે.
હા, મુશ્કેલ સમય દરમિયાન પરિવાર નો સાથ વ્યક્તિને હિંમત આપે છે અને આગળ વધવા માટે નવી તક તિ પ્રદાન કરે છે.
પરિવારના મહત્વની ચર્ચા પછી મિત્રતાના સુંદર સંબંધો અને તેમના જીવન પર પડતા સકારાત્મક પ્રભાવ વિશે પણ વાત કરવી ગમશે.
ચાલો તો કરીએ મિરજાદા જીવનો અમૂલ્ય. તોમજે. જેમાં, વિશ્વાસ સમજણ અને પરસ્પર સયોગ દ્વારા અનેક સુંદર યાદો સર્જાતી રહે છે.
અને દોગ બંને સમયમાં સાત. તે ઉભા રતા હોય છે. અને મુશ્કેલી પરિસ્થિતિઓમાં હિંમત પણ આપતા હોય છે.
સાાર દિવસથી લઈને. જીવનના વિવિધ તબક્કા સુધી મિત્રોની સાથે વીતેલા લક્ષણો પણ ખૂબ યાદગાર બની રહે છે.
મર્યાદિત નથી, હોતી પરંતુ તે વ્યક્તિના સ્વભાવ અને વિચારોના વિકાસમાં પણ મદદ. બનતી હોય જ છે.
એકબીજાને લાગણીઓ સમજવાની. અનેજ આ સમયે મદદ કરવાની ભાવના મિત્ર. ને વધુ મજબૂત. અને લાંબા સમય સુધી તકાવી ના બનાવે છે. છે
મિજરેતાનિયા સુંદર. ચર્ચા, પછી, હવે જીવનમાં સમયના મહત્વ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે વાત કરવી ખૂબ જ રસપ્રદ રહેશે હા ને.
હા, સમય જે હોય ને સૌથી. મૂલ્યવાન સંપત્તિ છે. કારણ કે, એકવાર પ્રસાર થઈ જાય તો સમય પાછો ફરી આવતો નથી. ને કોઈ પણ વ્યક્તિમાં એ સમય પાછો લાવવો યોગ્ય નથી.
જે, લોકો સમય યોગ્યન કરે છે ને તેઓ પોતાના કાર્યો વધુ સારી રીતે પૂર્ણ કરી શકતા હોય છે. અને સફળતા તરફ આગળ પણ વધી શકતા હોય છે.
પો કરવાની તેથી તનાવ ઓછો થાય છે. અને જીવનમાં શિષ તેમજ જવાબદારી ની ભાવના વિકસે છે.
મહત્વના કાર્યોને તાતા રહેતા હોય છે. જેના કારણે. પછી વધુ. મુશ્કેલીઓ અને દબાણ નો સામનો કરવો પડતો હોય છે.
દરેક, દિવસને સર્વાસ સ્પર્શ આયોજન સાથે કરવામાં તો, લક્ષ્યો પ્રાપ્ત કરવાની સંભાવના ઘણી વધી જાય છે.
સમયના મહત્વ વિશે વાત કરતા હવે, મહેનત અને સફળતા વચ્ચેના ગાઢ સંબંધ વિશે પણ ચર્ચા કરવી ખૂબ રસપદ રહેશે.
હા મહેનતે સફળતાનો મુખ્ય આધાર કારંગે સતત પ્રયત્નો અને ધનશ્ય દ્વારાધરલક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકાય છે
ઘણા, સફળ લોકો ના જીવનનોભ અ્યાસ કરીએ ત સમય જાય છે, જેથી સિદ્ધિઓ પાછળ, વર્ષોની અવરત મહેનત રહેલી હોય છે.
માત્ર, સપનાઓ જોવાથી સફળતા મળતી નથી. બ તે સપના સાકાર કરવા માટે નિયમિત, કાર્ય, કરવું પણ ખુબ જરૂરી બને છે.
આવતી મુશ્કેલીઓ અને નિષ્ફળતા ઓ નવી શીખ આપતી હોય છે. અને વધુ મજબૂત બનાવતી હોય છે. ને તક પણ પ્રદાન કરતી હોય છે
ધીરજને આત્મવિશ્વાસ થ તે કરવાવામાંલી મહેનત અનેંદ સારા પરિણામો આપે છે. રે જીવનમાં પ્ર તેનો માર્ગ પણ ખોલે છે
મહેનત અને સફળતાની ચર્ચા પછી, હવે આત્મવિશ્વાસના મહત્વ અને વ્યક્તિત્વ વિકાસમાં તેની ભૂમિકા વિશે, વધુ વાત કરવી કમશે
ચોક્કસ આત્મવિશ્વાસ શતિની અંદર રહેલી શક્તિને ઉજ જાગર કરે છે, અને દરેક નવા પડકારોનો સામનો કરવાની હિંમત પ્રદાન કરે છે.
જયારે વ્યક્તિ ને પોતાની સમ કમદા પરર વિશ્વાસ હોય છે ત્યારે મુશ્કેલ પડ છે. વા માં પણ યોગ્ય નિંદ. લેવામાં સરળતા રહેતી હોય છે. છે
હા! આત્મવિશ્વાસ વધારવા માટે, સતત શીખતા રહેવું. પોતાની ભૂલો માંથી ફો ને સકારાત્મક વિચારસરણી રાખવી જરૂરી બને છે.
તો પણ, આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે.
આત્મવિશ્વાસ સાથે નમ્રતા ચરાવવામાં આવે ને તો, વ્યક્તિ વધુ સારી રીતે સંબંધો બનાવી શકે છે. અને સૌને આનંદ પણ મેળવી શકે છે.
ચર્ચા, પછી હવે સ્વપ્ન અને જીવનના લક્ષ્યને સાકાર કરવા માટેની યોજનાઓ વિશે વાત કરવી ગમશે.
ચોક્કસ જીવનમાં સપનાઓ ખૂબ જ જરૂરી છે. કારણ કે, તે વ્યક્તિને આગળ વધવાની દિશા અને સતત પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે.
દરેક સ્વપ્ન પાછળ કોઈ ને કોઈ લક્ષ અ છુપાયેલું જ હોય છે. અને તેને પ્રાપ્ત કરવા માટે, યોગ્ય આયોજન કરવું ખુબ જ જરૂરી બનતું હોય છે.
મુદા લક્ષો પણ એ નાના પગલા હોય. વેચીને કામ કરવામાં આવે તો પ્રગતિ વધુ જ સ્પષ્ટ દેખાય છે. અને ઉત્સાહ પણ જળવાઈ રહે છે.
તે નિરાશ થવાને બદલે, તેમાંથી શીખીને આગળ વળવું સફળતા માટે ખૂબ જ મહત્વનું ગણાય છે.
પોતાના લક્ષ્ય પર તે સમર્પિત રહેના લો કો, સમય સાથે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરે છે. અને જીવનમાં નવી ઉંચાઈ સર કરે છે.
સ્વપ્ન અને લક્ષ્યની વાત પછી, હવે જીવનમાં ખુશીનું સાચું મહત્વ અને તેને જાળવી રાખવાના ઉપાયો વિશે ચર્ચા કરવી ગમશે.
હા! જીવનમાં ખુશી માત્ર સુધી નથી મળતી પરંતુ રોજિંદી ન નાની પર્વમાં પણ આનંદ શોધી શકાય છે.
દિલભરી વાતો કરવી. મિત્રો સાથે સમય પસાર કરવો અને મનગમતી પ્રવૃતિઓ કરવાથી ખુશી વધે છે.
કૃતજ્ઞતાની પોણા રાખવાથી વ્યક્તિ પોતાના જીવનની સારી બાબતોને. વધુ સારી રીતે ઓળખી શકે છે અને સંતોષ અનુભવી શકે છે.
બીજાઓની મમદત કરવાથી. અને સારા કાર્યોમાં ભાગ લેવાથી મને અનોખો આનંદ મળતો હોય છે અને સંબંધો પણ મજબૂત બની જતા હોય છે.
હા ખુસી જળવી રાખવા માટે. હકારાત્મક વિચાર. ધની રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તે મુશ્કેલ સમયમાં પણ આશા જીવંત રાખે છે. છે
પાસાઓ વિશે વાત કરતા હવે જીવનમાં મળતા અનુભવો અને તેમાંથી મળતી શીખ વિશે ચર્ચા કરવી રસપદ રહેશે.
ચોક્કસ જીવનમાં મળતા દરેક. ઘણું બહ. કઈક નવી શીખ આપતા હોય છે અને વ્યક્તિના વિચારને વધુ પરિપક્વ બનાવતા હોય છે.
આત્મવિશ્વાસ વળતા હોય જ છે. જેયારે પડકારજનક અનુભવો ધીરજ અને. સમજા મિકજ. મદદ કરતા હોય છે.
ઉતકા નનો બ નું મનન કરવામાં આવે ને. તો ભવિષ્ય વ શાળા નિર્ણય લેવા માટેથી ઉપયોગી માર્ગદર્શન મળી રહે છે.
વિવિધ લોકો સાથેના સંપર્ક. અને સંવાદન થી પણ ઘણા અનુભવો પ્રાપ્ત થાય છે જે જીવનને વધુ સમૃદ્ધ બનાવતા જ હોય છે.
હા દરેક અનુભવ શી. કવાર. તક તરીકે જોવામાં આવે ને. તો વ્યક્તિ સતત વિકાસ કરી શકે છે અને નવી ક્ષમતાઓ વિકસાવી શકે છે.
જીવનના અનુભવની આ રસ. પદ વાર્તા પછી પ્રકૃતિના સૌંદર્ય અને તેની માનવ જીવન પરની અસર વિશે વાત કરવી ગમશે.
હા પ્રકૃતિ નું સૌંદર્ય માનવ મનને શાંતિ. આપે છે અને દૈનિક જીવના થાકમાંથી બાહર આવાની નવી ઉર્જા પણ પ્રદાન કરે છે.
અને પર્વતોના મનોહર દ્રશ્યો જોઈને મનમાં આનંદ અને તાજગી અનુભવનો થાય છે.
ચોક્કસ.